હાલો, મજામાં છું બેન, ત તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે ગામમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ છે, તમે જશો?
હા. રોજ એને જોઈને મનમાં ખુશી થાય છે. મહેનતનું ફલ મળનું જોઈએ, આનંદ આવશે.
એકદમ સાચું થયું. વૃક્ષા આપણે માટે જીવન માટે ખૂબ જરૂરી છે.
હા, એક વાત સમજાય છે કે વૃક્ષ આ વાાવવા કરતા એની સંભાળ રાખવી વધારે જરૂરી છે.
સાચી વાત થઈ છે બેન. અ આજકાલ જંગલા ઓછા થઈને રા અને પ્રદુષણ વણી રહ્યું છે. સાચું થાય ને?
હા એટલે જે વધારે વૃક્ષ વાવવાની જરૂર છે વિક્ષ આપને શુદ્ધ હવા આવશે.
ફક્ત હવા જ પાણી ફ પણ ફલ ફૂલ લાકડું અને ઔષધી પણ આપે છે.
સાચી વાત તમારી, ઘણા પક્ષીઓ અને પ્રાણીઓને ઘર પણ વિક્ષ છે.
જો વૃક્ષ નહીં રહે તો પર્યાવરણનું સંતુલિત બગડી જશે.
હા અને ગરમી પણ ખુબ વધી જાય છે. આજે જે તાપમાન વધી રહ્યું છે એમાં જંગલ કપાવાનું પણ મોટું કારણ છે.
વરસાદ પણ વૃક્ષોથી જોડાયેલો છે. જ્યાં વધારે વૃક્ષ હોય ત્યાં વાતાવરણ સારું છે.
હા સાચો બોલી તમે. એટલે સંસ એટલે સરકાર પણ હર વર્ષે વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે.
ફક્ત આ રોપુવાલી દેવાનું કાફી નથી એના સાંભળ રાખવી પણ જરૂરી છે ને?
હા એકદમ સાચું, રોજ પાણી આપવું, જાનવરોથી બચાવું અને સમયે સમયે ખાતર આપવું જોઈએ.
આપણા ઘર પાછે પણ બે ત્રણ વૃક્ષ જરૂર હોવા જોઈએ.
હા બાળકોને નાનપ થી જે વૃક્ષારોપણ મહત્વપૂર્ણ સમજવાવું જોઈએ.
ઇસ્કૂલમાં પણ આ વિષય પર કાર્યક્રમ થવા જોઈએ.
હા જો બાળકો આજે વિકષા વાવે છે તો આવતી પીઢીને એનો લાભ મળશે.
એક વૃક્ષ હજારો લોકોનું જીવન આપી શકી એ જ એટલાય કહે છે એક વૃક્ષ હજાર સુખ
હા. આજેઆપણે કાર્યક્રમમાં જોઈએ ઓછામાં ઓછું એક રોપો જરૂર વસ્તાવી છે.
જરૂર અને બીજાને પણ પ્રેરણા આપીશું એ જે જો દરેક વ્યક્તિ તે દર વર દશ દરવર્ષે એક વૃક્ષ આપે તો ખૂબ ખૂબ હરિયાલો બની જાય.
હા આપણીજવાબદારી છે પ્રકૃતિને બચાવવી હોય તો વૃક્ષારોપણ કરવું જરૂરી છે.
એકદમ સાચું થયું મને ખૂબ આનંદ થયો. નાનું રોપવું જોતા એ વિચાર આવે છે કે આ દિવસ મોટું વૃક્ષ બનશે
હા અને ઘણા લોકો ને છાયો આપશે શુદ્ધ હવા આપશે.
સાચી વાત પણ ઘણા લોકો રોપવા આવાવી દે પછી એની સાભલવા કરતા નથી.
હા એટલે જે ઘણા રોપા સુકા સુકાઈ જાય છે.
જે દરરોજ થોડું પાણી આપી અને સમય સમય જોઈએ. તે રોપુ સારું ઉગશે
હા આપણા ગામમાં એક નાનો બગીચો બનાવી જ શકાય ને
હા શા માટે નહી ગામના યુવાનો મળીને કામ કરે તો બંધુ શકાય છે.
હા બાળકોને પણ સાથે રાખવા જોઈએ. એને નાનપણથી પ્રકૃતિ પ્રેમ શીખાળવો જરૂરી છે.
ઈસ્કૂલમાં દર વર્ષે વૃક્ષારોપણ દિવસ ઉજવવો જોઈએ.
હા શિક્ષક પણ વિદ્યાર્થીઓને એક એક રોપવા આપે તો ખુબ સારું.
અને વિદ્યાર્થીએ રોપવાની જવાબદારી લેના
હા ઘરમાં માતા પિતા પણ બાળકોને પ્રેરણા આપે તો અસર વધારે થાય.
બિલકુલ પરિવારથી જે સારા સંસ્કાર મલે છે તમે ખબર છે એ મોટું વૃક્ષ દરરોજ ઘણી બધી ઓક્સિજન આપે છે.
હા અને વાતાવરણને ઠંડક પણ આપે છે.
શહેરોમાં તો વૃક્ષની ખૂબ કમી થઈ રહી છે. એના કારણે ગરમી વધતી અ જાય છે અને હવા આ પણ પ્રદુષિત બને છે.
હા એટલે શહેરના રોડની બાજુમાં વૃક્ષ વાવવા જોઈએ. સરકાર સંસ્થા અને સામાન્ય નાગરિક બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.
એકદમ સાચું કહ્યું ફક્ત સરકાર ઉપર બધી જવાબદારી નાખવી યોગ્ય નથી. આપણે પણ આપણી ફરજ નિભાવવી જોઈએ.
હા હું વિચાર કરું કે મારા જન્મ દિવસે હર વર્ષે એક વૃક્ષ જરૂર વાવીશ
વાહ આ તો ખુબ સરસ વિચાર છે. હું પણ આ સંકલ્પ લઈશ અને મિત્રોને પણ આ કામ માટે પ્રેરિત કરીશ.
હા જો બધા આવો વિચાર કરે તો આપણો
હા બેન આપણે જો રોપા વ્યાવ્યા હતા તહે હવે ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે ને?
હા રોજ એને જોઈને મનમાં ખુશી થાય છે મહેનત નું ફળ મળ્યુ. જોઈને આનંદ આવે છે.
એક વાત સમજાય જે કે વૃક્ષ વાવવા કરતા. એનું સાંભલવા રાખવી વધારે જરૂરી છે કે.
બિલકુલ જો સંભળ નહી રાખી તો રોપા સુખાઈ જાય.
આજે ઘણા લોકો પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરે એ પણ પર્યાવરણ માટે નુકસાનદાયક કરે. નુ નુકસાનકારક છે.
હા સાચી વાત. પ્લાસ્ટિક ઓછું કરીને વધારે વૃક્ષ વાવીએ તો પ્રગતિને ઘણો લાભ થશે.
તો એ જોયું તમે જોયું છે. અ જયાં વધારે વૃક્ષો હોય તં પક્ષીઓનોો કલરવ સાંભળવા મળે છે.
હા પક્ષીઓ માટે વૃક્ષ એ ઘર જેવા છે.
અને ઘણા જાનવરોનો પણ જંગલ અને વૃક્ષો એ જે જીવન મળ લે છે ને.
હા જો જંગલ કપાઈ જશે તો બનજીવો. માટે મોટી સમસ્યા ઉઊભી જશે.
એટલે જંગલ બચાવ છું. પણ એટલું મ અ જે શરીરનું જે જેટલું વૃક્ષારોપણ કરવું.
હા જંગલ આપણી અમૂલ્ય સંપત્તિ છે.
આજકાલ ઘણી સંસ્થા ફ્રીમાં રોપા આપે છે.
એ ખુબ સારી પલ છે લોકોએ એનો લાભ લેવો જોઈએ.
હું તો મારા ઘરની આજુબાજુમાં ફૂલના અને ફલના વૃક્ષ પણ વાવવાનો વિચાર કરું છું.
સારો વિચાર છે તમારો એથી ઘ સુંદર લાગશે. અને તાજા ફલ પણ મળશે.
એ મને ની અ ફલદારે ફૂલ બી રોપનો ઘણો સુંદર લાગે છે. ઓર મને સુંદર સુંદર ફૂલ અ ખૂબ ગમે છે. મને અ બનાલી ખૂબ ખુશબુ ભી ખૂબ ગમે છે. આ વૃક્ષ થી જમીનનું ધોવાણા પણ ઓછું થાય છે.
હા સાચી વાત તમારી બેહેન તો અને. શિક્ષાનું પાણી જમીન ના ઉતરે છે જેથી ભૂજલ પણ વધે છે.
એટલે પાણીની સમસ્યા ઓછી થઈ શકે.
હા બેન. સાચી વાત પ્રકૃતિના બધા ભાગ એક જેીવા સાથે જોડેલા છે.
આજે લોકોને સમજાવવાની ખૂબ જરૂરી છે. કે વૃક્ષ ફક્ત એક રોપું નથી પણ જીવન છો.
હા સાચી વાત. વૃક્ષ આપણા સાચા મિત્ર છે વૃક્ષ ના હોય તો બારિશ ના હોય. ઓક્સિજન ના મીલે અને બહુ સારી ચીજો આપણને ના મી.
એકદમ સાચું થયું આપણે અભિયાન ચાલુ કરી છે. એક પરિવાર પાંચ વૃક્ષ તે એક પરિવાર હો. તો તમે પાંચ વૃક્ષ રોપવા જરૂરી છે થઈએ. અને નથી રોપવી તો? સમાજ અને સમાજનું બાણે કરી દીધી. અને તેયો યો અભિયાન ખૂબ મદદ કરી છે. એ જે સ ય સૂત્ર ખૂબ સરસ છે ગાઉ બધાના લોકોને જરૂર ગમશે.
હા આ વાત તો તમારી સારી છે એને વીક્સ લગાડીશ તો બહુ ફાયદા મલીશ. મલે છે તમે
આ તમે એકદમ સાચી વાત કી. અને વૃક્ષે લા લગાડવાની તો સાચી વાત છે. પર અને વૃક્ષ આ કાટવાનું બચાવણું. અને વૃક્ષ અ કાટવાની દેણું અને અમ અ મ મ વૃક્ષ જાદા જાદા રો રોપવાનું. ઓર જ્યાદા ફલમ અથવા અ વો ઉગાણું તાકી ના અમ અમ અ પર્યાવરણ અ હરો ભરો રહેે છે. તે આપણે ઓક્સિજન બરાબર મેલે.
હા વ્રિક્ષ તો બહુ સારી ચીજો આપણને આપે છે. જૈસે ફલ, ફૂલ, લાકડો, છાયા. ઠીક છે બેન આપા પાછા બીજા બીજા વિજય મતે પછા વાત કરી.
જય શ્રી ક્રિસ
જય શ્રી કૃષ્ણા.